હા ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં
ઘાસમાં જવા આ સવારેી મહિલાઓને ન જોઈને નાસ્ તો કર્યો તમે કર્યો કે ની?
બ બરાબર કઈ ર કઈ રસ્
શું બીજું કઈ નહી આવે આપડે કોલેજમાં એક્ઝામ આવવાની છે તો તેમનું પ્રપરેશન
બરાબર હા
હ તમે કરો છો કે નહીં કરો પ્રિપરેશન એક્ઝામ ની તૈયારી
તૈયારી ચાલતીસ ધીરે ધીરે
તો મેં એમ કેતો હતો કે તને પ્રિપરેશન કર્યું હોય ને એક્ઝામ માટે તો આપડણે સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર માં ઇન્ટરનલ એઝામ આવત તી છે તો આપણે તેના માટે શું માં અ લખી લેવાના પછી વ્યાખ્યા લખી લેવાની અને આપડે લગતા લગતા વાંચ વાંચવાનું પણ એટલે આપને યાદ પણ રહી જાય અને બીજું શું કે આપણા અઉન્ટમાં સૂત્ર છે દાખલા છે એ બધા આપડે સમજ ને લખવા જોઈએ અનેને આપડે સપ્ટેમ્બરમાં વચ્ચેના મધ્યમ ગાળા માં આપડી એક્ઝામ લવાઈ જશે એટલે આપણે ઇન્ટરનલમાં બી મા કપડા એવા સારા સ્કોરિંગ થાય તે જોઈએ સ પ્રોપ્રેશન કરતાં રેશું તો આપણે એક્ઝામ ટાઈમે આપડે આપણને મુશ્કેલી ના પડે તમે કે કેવી રીતના પ્રિપરેશન કરો છો
એવું જ એ પ્રેક્ટિસ કરીને એમ દાખલા પ્રેક્ટિસ ને હ થિરીમાં મે મે મુ્દાને એવું લખીને પછી તેને વાંચવાનું નામ કરીને એલ્ કરે પ્રેક્ટિસ
એ કાર્યમાંજ કે કોલેજમાં પણું જે દાખલા ચાલે છે થિયરી ચાલે છે થિયરી માટે આપડે કરી પણ પણ જે અકાઉન્ટમાં દાખલા ચાલે છે ને તે જાયક મારે પેલું રહી ગયા છે તો તમે મોકલી દેજો એટલે મને જ્યાં ખેલ્ફૂલ થશે ને બીજું ત કે એવું અકાઉન્ટમાં આપડે જ્યાંક વધારે પું મહેનત કરવા પડે તો જક આપડ માટે આપડે મુશ્કેલી ના પડે એક્ઝામ માટે ને આ એક્ઝામ કેવી છે કે આપડું લાસ્ટ યર છે તો આપડે સારા માર્ક ગ્રેસિંગ કરવું અ આપડે રો કરવા જોઈએ જેથી આપને પાકી પરીક્ષા આવે ને તેમાં આપણા માટે સારું કહેવાય આ માંરક ઇન્ટરનલ ના સારા કહેવાય જે, કાચી પરીક્ષામાં જો આપડા સારા માર્ક આવશે તો? આપણા એક્સ્ટનલના ઓછા આવશે ને તો પણ આપ
બરાબર તમારી વાત સાચી છે
બરાબર શું ચાલે બીજું તો માટે હવે હું એજ પ્રેક્ટિસનેવી કરીને, આપણે તૈયારી કરવાની એટલે એક્ઝામ આવતા સુધીમાં બરાબર પ્રિપરેશન કરીને પછી એક્ઝામમાં આવડે યાદ રેઈ. દાખલાની પ્રેક્ટિસ ને એવું બધું કરીને
હા એ વાત બી બરાબર છે. તમારીને તમે આમ તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે
તો એ ડાખલા વારું ને એ જીવ હારકોડે એમ જરા પેલું મા થિયરી ને બધું જરાક યાદ બવ રાખવા પડે એટલે એમ, દાખલા વાળું જે ખરે જોવું પડે દાખલા વાળા સબ્જેક્ટ
હમ
એમાં હું બહુ યાદ નહી રાખવો પડે.
મતલબમાં કે તમને તમને ગણતરી ના ગમે છે હ ને
એમાં હું એમ બહુ યાદ જેવું નહી રાખવા પડે એમ. સૂત્રને અમુક અમુક યાદ રાખવા પડે એમ તો ભૂલવી પડી જાય ડાખલામાંમ. પણજરી ખાર પડે તોમ બહ વાંચવા નની પડે.
બરાબર છે. મને તો આ તો તમારેથી ઉલટું છે અમારું કે ત મને ગણતરી ના વિષય ગમે છે, તો મને થિયરી વાંચવાનું મને નવું નવું વાંચવાનું ગમે છે. એટલે આમ નવું નવું શીખવાનું મળે ને પછી વાંચવાનું બી મન થાય છે, ને મારું કેવું છે કે એક વાર વાંચે તો મને યાદ રહી જાય છે. એટલે મને આવા થિયરી થિયોરિકલ સબ્જેક્ટ બહુ ગમે છે ને તમારી વાત પણ સાચી છે કે તમે જે ગણતરી ના સબ્જેક્ટ. માં બ વાંચવું પણ ન પડે ને જેમ દાખલાની મેથડ જો સમજી ગયા તો તમને એક્ઝામ્પલ કરવામાં સારું પડે ને આપડે જે મેમ મેમ જે સમજાવે છે, સર સમજાવે છે તે જે રીતે પણ આપડણે દાખલા ગણ્યા એક્ઝામ્પલ કરીશું, તો પણ આપણા માટે સારું કેવાય સેને એક્ઝામમાં એવા સારા અ સારામાંર્ક એવા આપણેે ગ્રો કરી શકીએ.
હા, બરાબર તમારી વાત સાચી છે. તમારે સારું ઠીયારી મને એવું યાદ નો રય જાય એટલે હવેટ આવી જાય હને એક્ઝામ સપ્ટેમ્બર સુધીમાં ઓગસ્ટ અ ઓગસ્ટ સપ્ટેમ્બર વચ્ચે આવી જાહે સપ્ટેમ્બર માં. પછી તો થોડાક દિવસ પછી પાછી અકસ્ટરનલ આવી જાહે.
હા, આ વખતે કેવું છે ને કે આપડે સપ્ટેમ્બરમાં મધ્યમ ગાળા માં એક્ઝામ કાચી એક્ઝામ લવાઈ જશો ને, પછી એકસ નલ નું તેની સાથે જ અઠવાડિયા બે અઠવાડિયા પછી આપણને ગેપ મળશે, પછી આપડે દિવાળ પેહલા લઈ લેવાશે કેમ કે આપડે લાસ્ટ ઈયર ના સ્ટુડન્ટ એટલે આપડે પેલા લેવાય. હ, ઇન્ટર્નશીપ કરવાની પણ આવશે એટલે આપડે જરાક, એવી મહેનત કરવાની કે પહેલા થી જ મહેનત કરતા રહેવું જોઈએ, એક્ઝામ માટે પ્રિપરેશન એટલે બધું સાથે પછી ભેગું ન થાય મે એ કેવું છે કે ઇન્ટ
હેલો હેલો
આપડે ગુજરાતમાં કવાત છે, ને સમુંદર બને છે, તો આપણે પણો દિવસ ના નહી તો પણ એકાદ કલાક તો આપડે ઘર બેઠા વાંચવું જ જોઈએ, જેથી આપડે એક્ઝામ ના લાસ્ટ ટાઈમ પર આપને વાત ચૂ ન પડે ને એઝામમાં એવું સારું આપડે લખી શકીએ.
હા, તે તો જ જાણે દર નામ વાતતું રહ પડે થોડું થોડું બધું પાઈ એક હા તો બધુંની પછી વાંચવા પડે, છેલ્ પરીક્ષા ના ટાઈમ પછી આપણને વાંચવાનો ભી કંટાળો આવે.
બરાબર છે આપને એવું છે ને કે આપડે, આજની જનરેશન માં એવા છે કે, અમુક લોકો એવા છે, કે જે એક્ઝામ ના આગલા દિવસે વાંચે છે પછી કઈ કે મારા માક આવતા નથી, પરંતુ તમે જે આ પહેલેથી વાંચતા નથી તો પછી, ત્યાંથી સારા માક આવે એટલે આપ. એ લોકો ને કેવું છે કે પહેલે થી વાંચતા રહી તો, તમારા માગ પણ સારા આવે, તમે શું કેવા માંગો છો આમાં?
બરોબર તમારી વાત સાચી પહેલા થી જ બધું એમ તેયારી કરે, તો પછી એક્ઝામ વખતે બહ એમ હા, તૈયારી બહ નની કરવા પડે એમ હ ખાલી રિવિઝન જ કરવા પડે એમ એટલે સારું પડે પછી યાદ પણ નહી રહી, છેલ્લે છેલ્લે
હા, મતલબમાં કે આપડે અવડે અવડે વાંચીશું તો આપડે છે ને એક્ઝામ ટાઈમે એક વાર પણ આપડે રિવિઝન કરીને જશું ને તો આપને એક્ઝામ હોલમાં આપને પ્રશ્ન જોતા જ આપણને યાદ આવી જશે કે હા આ તમે સબ્જે
હમ
આપ છે એટલે પછી એને ખુબ જ સરળ રીતે આપણે એક્ઝામમાં લખી શકીએ અને માર્ક પણ સારા લાવી શકીએ એટલે હું તો એ લોકોને એવું એવું જ માર્ગદર્શક આપીશ કે અ તેઓ આવડે થી જ વાંચવા મળે જેમ જેમ જેમ કોલેજ શરૂ થાય છે તેમ ચલાવતાની સાથે જ આપડણે થોડું થોડું થોડું ઘણું વાંચતા રહેવું જોઈએ
નાખી તપાસ દાખલા વાળા હ બેચ બેજ સબ્જેક્ટ છે એટલે થિયરી વાર જ બીજા થશે એટલે વાંચવા જ પડે
હ આ વખતે કેવું છે ને કે ટીવાયમાં ઇન્ટર્નશીપ આવી જાય છે એટલે છ સબ્જેક્ટ રે છ સબ્જેક્ટ છ સબ્જેક્ટ માંથી બી આપડે ગણતરી ના બે સબ્જેક્ટ ખ્યાલ રાખીએ કેમ કેમાં આપડણે એક્ઝામ્પલની મે ઠર આપડે સમજી જઈએ તો દાખલા એ પણ ઈ જત છે વાંચવા પછી ચાર સબ્જેક્ટ ર બાકીના તે આપડે જરાક સમજીને કરી લઈએ તો આપડણે એક્ઝામમાં એટલું બી બધું બઉ મુશ્કેલી ના પડે જે જે અમુક સ્ટુડન્ટ પડે છે માક નથી થી આવતા એ લોકો વાંચતા જ નથી તો પછી ક્યાથી માર્ક આવે બરાબર.
હા. જાણે પછી માર્કને ફેલને એવુ થાય પછી. કેટી આવે.
હ પાછા કોલેજ માં કેવા ને કોલેજમાં અમુક લોકો એવા છે કે પાંચ છ એવી કેટી લઈને આવે છે પછી અવા ટિવાય સુધી તેર ચૌદ ક્યા લનેશે લાસ્ટ સેમમાં આવી રહ્યા હશે ને એવું છે. તો મારે આવા સુ મારી તો આજ સુધી કેટી નથી તોમારી તો નથીને?
ની ની ની મલે અમારે હ. એ પછી હું કેટી પછી કંટારા આવે પાસે વાંચવાનું ને. એટલે મજા નઈ આવે ભાઈ પાછું વાંચવા આપવાની પરીક્ષા ને. પછી વેલું ભરવાનું કેટી નાખમ તેમાં પૈસા ના પાસા બગડે એટલે. હરખૂ વાંચી લે તો સારુ પડે પાાસ થઈ જાય તો.
બરાબર છે બરાબર છે ત ત હા બરાબર છે. તમે એકદમે સાચી વાત કીધી કે આપડે જો એક આ એક વાર એક વિષયમાં ફેલ થઈએ તો આપડે પૈસા બી, બગડે સમય બી બગડે. ઊર્જા શક્તિ બી બગડે ને એવું કેવું કે આપડે ફેલ થઈ ને તો આપડે ખર્ચા મતલબમાં કે જે ફેલ થયા તે સબ્જેક્ટ ની ફી ભરવા પડે છે. પછી આપડે તેમનું વાંચવા પડે છે એટલે આપડે બધું એક સામટુ ભેગું ન થાય.
પસી
ફેલ
પછી એક્ઝામ આવે ત્યારે પછી એક દિવસમાં બે પેપર ને એવા હો
હા હા એક્ઝામ દે એ પણ હા, એક્ઝામે તે પ્રમાણે ગોઠવે છે, કે કોલેજ વાળા કે એ લોકોની પણ બેઠક વ્યવસ્થા કરવાની હોય છે એટલે પછી એક ટિન વપર સવારે રાખે છે. લ પેપરપર રાખે છે એ રીતના આમ કરે એ વ્યવસ્થા કરે છે.
બરાબર હમ્મ એ લોકોક ના હ પે કર રે કે એટલાવાસી બતાવી દે જલ્દી જલ્દી એક બે દિવસમાં બે પે ઉપ રાખી દે
હ આપડી કોલેજ તો કાલે જ ચાલુ જ છે ને
હ હવે ચાલુ જ હશે કદાચ કઈ મેસેજ મેસેજ આવે હ તો હવે આજે તો રજા છે કાલે કેવ વરસાદ કેવો આજે આવે કે કે પીસ આવે પછી.
રાખી ને ટવોટર આવે તો સાાંજ સુધીમાં. બધા ભી રાખી દે કઈ કવાય ન
હ મે એમ કેતો હતો કે આપડે કાલે તો આપડે કાલે મળીશું હ
હા ચાલો.
હાલ તમલી
હા.